હલો.
હા કેમ છો મજામાં?
હા બસ મજામાં, તમે?
મેં પણ મજામાં.
હા.
બસ જો આજે થયું કે તમને ફોન કરું થોડી વાત કરું એટલે પછી મેં તમને ફોન કર્યો હતો.
હા આ સારું કર્યું તમે ફોન કર્યો
હમ હ આજે સવારે હું અમારા વિસ્તારમાં ગાર્ડનમાં છે ને વોક કરવા ગઈ હતી. ત્યાં મેં એવુંયું કેટલાક લોકો હાથમાં ાડુ કચરાની થેલીઓ લઈને છે ને સફાઈ કરી રહ્યા હતા. એ જોઈને મને છે ને સ્વચ્છ ભારત અભિયાનની યાદ આ આવી ગય જ્યારે આપડા સમયમાં ચાલુ થયું હતું સ્વચ્છ ભારત અભિયાન એ ટાઈમ ની વાત યાદ આવી ગઈ મને
હા ખુબ જ સરસ એ મને લાગે છે કે સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી. પણ દરેક નાગરિક ની ફરજ છે. જો આપણે પોતે આપણા ઘર શેરી અને આસપાસની જગ્યાઓ સ્વચ્છ રાખીશું તો આખો દેશ તો સ્વચ્છ થઈ શકે છે.
હા એ તો એકદમ સાચો કીધો તમે ઘણા લોકોની માનસિકતા કેવી હોય કે પોતાનું જ ઘર સાફ રાખે અને ચોખ્ખું રાખે પણ ઘરની આજુબાજુ જે બહાર કચરો હોય એ પણ સાફ રાખવો જોઈએ અને પોતાનું ઘર સાફ કરીને કચરો ગમે ત્યાં ફેંકી દે બહાર ફેંકી દે પણ મને એવું લાગે છે કે આ વિચારસરને બદલવાની જરૂર છે. આપણને જેટલી પણ જગ્યા દેખાય આજુબાજુ એ બધી આપડણે સાફ રાખવી જ જોઈએ
હા અને ઘણી વાર તો લોકો રસ્તા પર પાણીની બોટલ પ્લાસ્ટિક ચીપ્સ ના પેકેટ કે ખાધા પછી ન કચરો છે ને ગમે ત્યાં ફેંકી દે જો નજીકના ડસ્ટબિન ન હોય તો પણ તેનો ઉપયોગ નજીકના ડસ્ટબિન તે ના હોય તો એ લોકો બહાર ફેંકી દે પણ એવું નહી વિચારતા કે આપડે આપડી જોડે રાખીએ અને જે આપણને ડસ્ટ મન દેખાય ને ત્યારે નાખી દઈશું એની અંદર
હા અને આવી નાની નાની બેદર બેદરકારી થી જ મોટી સમસ્યા ઉભી થાય છે. કારણ કે વરસાદમાં આ પ્લાસ્ટિક ગટરમાં ફસાય છે. જેના કારણે પાણી ભરાઈ જાય અને લોકોની મુશ્કેલી પડે એટલે કચરો યોગ્ય છે ક્યા નાખવાની ટેવું દરેક વ્યક્તિ એ રાખવી જોઈએ અનામુક લખતવા કેવું કરે કચરા પેઢી હોવા છતાં કચરો આજબજુ નાખે એવું નહી કે આપડે એ જ ક સ ઉઠાવ ને કચરા પેટી માં નાખી દઈએ
હા સાચી વાત છે તમે કીધું એમ કે એ કચા પેટીમાં કચરો કચરા પેટીમાં નાખવાની ટેવ તો બધાએ જ રાખવી જોઈએ અને મને આજ મને યાદ છે કે અમારા સ્કૂલમાં છે ને દર વર્ષે સ્વચ્છતા માટઔ અને જાગૃતિ કાર્યક્રમ થતા હતા. અને શિક્ષકો અમને સમજવા કે સ્વચ્છતા માત્ર દેખાવ માટે અ સમજાવે કે છે ને સ્વચ્છતા માત્ર દેખાવા માટે નથી. પણ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે જો આપણી આસપાસ ગંદકીન મચ્છર માખી એ બધું હશે ને તો અનેક રોગો ફેલાશે
હા કારણ કે ગંદકી છે ને મચ્છર માખી અને એ બધાને ખેંચે અને એના પર જઈને બેસેને પછી આપડ ભોજન પર બેસે ને એટલે એનાથી રોગચાળો વધારે ફેલાઈ જાય
પછી એના લીધે લોકો બીમાર પડે અને રોગો થાય ને એવું થાય એવું છે. એટલે છે ને આપડે એવું વિચારવું જો સ્વચ્છતા એટલે સારી જીવનશૈલી કહેવાય. જયારે પણ સ્વચ્છ વાતાવરણમાં રહીએ છ છેીએ ત્યારે મન પણ સારું રહે છે. અને કામ કરવાની ઉર્જા પણ વધે છે. મહાત્મા ગાંધી એ પણ સ્વચ્છતાને ખૂબ મહત્વ આપ આપ્યું છે એમ તેઓ માનતા હતા કે સ્વચ્છતા એ માત્ર ટેવું નહી પણ જીવન જીવવાની રીત છે. એ પણ અને. એ પણ સ્વચ્છતાને જોડે લઈને ચાલતા હતા એમ
હા એ તમે કીધું એમ કે ગાંધીજીના વિચારોને આપડા જીવનમાં આપણે ઉતારીએ ને તો સમાજમાં ઘણો. સારો બદલાવ લાવી શકીએ આપણેે.
હમ. અને આપડે. ઘરમાં પણ નાના છોકરાઓને નાનપણથી જ સ્વચસ્થતાની ટેવ પાડવી જોઈએ. અને નાનપણથી શીખવાડવું જોઈએ. કે ઘરે કે શાળામાં ગમે ત્યાં કચરો નાખવો નહીં પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો. જાહેર સ્થળોએ કચરો નાખવો નહીં. કે ચિપ્સ ના પેકેટ કે એ બધું તોડીને આપડણે ડાયરેક્ટ ડસ્ટબિનમાં રાખવું જોએ અને જો બાર ગયા હોય તો બેગમાં રાખ નાખી દેવા જોઈએ અને પછી એને ઘેર આવીને ડસ્ટબીનમાં નાખવા જોઈએ. તો શું મોટા જેમ જેમ મોટા થાય ને એમ પણ એમની આર્ટ એવું ચાલુ રહે.
હા અને મોટા લોકો એ પણ બાળકો માટે માટે સારો દાખલો બેસાડવો જોઈએ જો વડીલો જે ઘરના મોટા હશે એજ નિયમનું પાલન નહી કરે તો બાળકો કેવી રીતે શીખશે
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી
હા બદલાવ હંમેશા પોતાની જાતથી શરૂ કરવો જોઈએ. આપણે ચાલુ કરીશું તો આપણને જોઈને કોઈ બીજા ચાલુ કરશે.
એ તો એકદમ સાચી વાત છે. દર દર અઠવાડયે સોસાયટી માં થોડો થોડો કચરો આપણે કચરો કાઢવો જોઈએને સફાઈ રાખવી જોઈએ. નાના મોટા બધા ભેગા થઈને તો જ નાની શરૂઆતથી જ મોટો બદલાવ આવી શકે.
હા એકદમ સાચું કીધું સ્વચ્છ ભારતનું સપનું ત્યારે જ પૂરું થશે જય્યારે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમ સમજશે અને સરખી રીતે નિભાવશે
હમ્મ અને આપડે એવું બી બધાએ વિચાર બધાએ ભેગા થઈને સંકલ્પ લેવો જોઈએ પ્લાસ્ટિકની બોટલો છે કાગજ છે ચીપ્સ ના પેકેટ છે એ આપણે જાહેર જગ્યાએ નાખી શું નહી. ખાલી માત્ર આપડે તે સફાઈ કરવી જરૂરી નથી બધાને સમજાવવું પણ જરૂરી છે. પછી શું નાની નાની ટેવ છે લોકો પોતાની ટેવું નહી બદલે તો પછી થોડા દિવસમાં ફરી ગંદકી થઈ જાય એક વખત આપણે સાફ કરી દઈએ પછી જો એવું ને એવું રે તો ફરી ગંદકી થઈ જાય એટલે પછી આપડે લોકોને શીખવાડવું બી જોઈએ
હા સાચી વાત છે અમારી સોસાયટીમાં પણ બે અલગ અલગ ડસ્ટબીન મૂક્યા છે એક ભીના કચરા માટે અને એક બીજા સૂકા કચરા માટે શરૂઆતમાં લોકોને થોડુંક એવું અ થોડું લાગે કે આપણેે કચરો અલગ કરવાનો પણ એ આપણે ક કચરાને અલગ લગ અલગ કરીશું ને તો જ સ્વચ્છતા રહેશે અને બહુ ગંદગી નહીં થાય.
હા. આ તો ખુબ સારી પહેલ છે.
હા હા. સાચી વાત છે એજ ને.
કચરાનું યોગ્ય રીતે વિભાજન કરવાથી રિસાયકલિંગ સરળ બને છે. અને પર્યાવરણને પણ ઓછું નુકસાન થાય છે.
હા અ મારા નાના ભાઈએ સ્કૂલમાં સ્વચ્છતા પર ભાષણ આપ્યુંતું. એ તમને ખબર છે?
એવું સરસ સરસ લો.
હા અને તેને કહ્યું હતું કે જો દરેક વિદ્યાર્થી દરરોજ માત્ર એક કાકરનો ટુકડો પણ ડસ્ટબિનમાં નાખે તો આખ્ખી શાળા ઘણી સ્વચ્છ રહી શકે છે.
વાહ! સરસ સરસ! બાળકો આવ આવી વાતો કરે ત્યારે ખરેખર આનંદ થાય છે. બાળકો પાસેથી મોટા લોકો પણ ઘણી સારી બાબતો શીખી શકે છે.
હા અને મને લાગે છે કે સ્વચ્છ ભારત અભિયાનનો સૌથી મોટો હેતુ લોકોની વિચારસરણી છેને. એ બદલવાનું છે. જ્યાં સુધી આપણે પોતે જવાબદારી નહી લઈએ ને ત્યાં સુધી સંપૂર્ણ સ્વચ્છતા શક્ય નથી.
બરાબર છે. બરાબર છે. અને આ બધાને લીધે છેને આમ પ્રાણીઓને ને પણ વધારે નુકસાન થાય છે કારણ કે જે બહાર ફરતા હોય છેને એ લોકો પણ પ્લાસ્ટિક ખાઈ જાય છે. ખાવાની શોધમાં. જે તેમના માટે ખુબ હાનિકારક હોય છે એટલે આપણે હંમેશા કચરો સાથે લઈને ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ. અને જે આપણે ખાવાની વસ્તુ પ્લાસ્ટિકમાં નાખીએ છીને અલગ અલગ રીતે નાખવી જોઈએ.
હા. તમે પ્લાસ્ટિકની વાત કરી એને પછી મને યાદ આવું કે પ્લાસ્ટિક નો ઉપયોગ પણ આપણે ઓછો કરવો જોઈએ અને હવે હું બજારમાં જઉં ને ત્યારે કાપડની ઠેૂલી સાથે લઈ જઉં છું તેનાથી પ્લાસ્ટિકની થેલીઓ લેવાની જરૂર જ નહીં પડતી.
હા નાની નાની ટેવ પણ પર્યાવરણ માટે ખુબ ફાયદાકારક હોય છે
હા દરેક વ્યક્તિ આવી નાની નાની બાબતો ધ્યાન રાખે ને તો મોટો ફેરફાર આવી શકે છે
હા એ તો તમે સાચી જ વાત કીધી મ અને વિશ્વાસ છે એટલાના ઘર થી શરૂઆત કરે તો ધીમે ધીમે આખો વિસ્તાર અને પછી આખો દેશ સ્વચ્છ બની શકે.
હા એ તો સાચી વાત કીધી તમે.
એટલે સ્વચ્છ ભારત અભિયાન માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ દરેક ભારતીયની જવાબદારી છે જો આપણે ઔ સાથે મળીને કામ કરીશું તો આપણું ભારત વધુ સુંદર સ્વચ્છ અને સુંદ સ્વસ્થ બનશે એમ.
હમ્મ
એટલે બધા સાથે મળીને આ કાર્યક્રમમાં ભાગ લેવાનો છે આપણે
હ આપણે પણ આજથી નક્કી કરીએ કે ક્યારે જાહેર જગ્યાએ કચ કચરો નહી ફેંકીએ અને બીજા લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરણા આપીશું
હા એવું તો આપડે રાખવું જોઈએ. અને આપડે દર રયવારે કે ભલે પંદર દિવસે જયારે પણ આપણને ટાઈમ મળે ત્યારે પાર્ક છે બીચ છે જાર સ્થળોની સફાઈ કરવી જોઈએ અત્યાર તો કેટલા એનજીઓ કરે પણ છે
હા આપડે એવું કરવું જોઈએ કે જે એનજીઓ કે એવા છે ને એવી સંસ્થાઓ જે ચલા ચલાવે છે ને જ્યાં સ્વચ્છ સ્વચ્છતા કરતા હોય ને તો આપણેે પણ એમ એમની મદદ કરવી જોઈએ
હા અને તેઓ કોઈ પણ સ્વાર્થ વગેર સમાજમાં કાર્ય કરતા હોય છે એટલે આપણે પણ એમાં ભાગ બનીને આપણને પણ બહુ ખુશી થાય.
હા, એ તો તમે એકદમ સાચી વાત કીધી.
એટલે આ બધું આપડે પોતે પણ સંકલ્પ લઈને યાદ રાખવું જોઈએ, અને બીજાને પણ સમજાવવું જોઈએ.
હા! કારણ કે શરૂઆત પોતાનાથી જ થાય છે. આપણને જોઈનેજ બધા શીખશે.
બરાબર છે, સારું સારું ચલો. આવી બધી વાતતો આપડે ધ્યાનમાં રાખીશું હવે બીજું શું.
હમ્મ હમ્મ, હું પણ હવે ધ્યાનમાં રાખીશ.
સારું, તો મૂકું મેં હ અત્યારે.
હા હા વાંધો નહીં, ચાલો.
સારું સારું, ચલો.